હલો.
હા, કેમ છો?
હા, બસ કેમ છો તમે?
બસ બસ મજામાં તો આજે આપણે વાત કરી શું થોડી ટ્રાવેલ પ્લાનિંગ વિશે વાત કરી લઈએ.
હા જરા અવાજ તમારો ધીમો આવે છે થોડું હા બોલો.
હા હા આપણે થોડું ટ્રાવેલ પ્લાનિંગ વિશે વાત કરી લઈએ આજે.
ચોક્કસ ચોક્કસ હા.
હા હા ઓકે તો આપણે ગુજરાતીઓ તો એમ કહેવાય છે કે ગમે ત્યાં તમે જાઓ ગુજરાતીઓ નહીં મળે એવું બને નહીં. ટ્રાવેલના શોખીન હોય છે, પણ એના માટે પ્લાનિંગ પણ જબરદસ્ત કરવું ઘણું જરૂરી હોય છે, નઈ તો ઘણીવાર લેવાના
લેવાના દેવા થઈ જાય છે. બરાબર.
તો ટ્રાવેલ પ્લાનિંગમાં શરૂઆત ક્યાંથી કરવી જોઈએ?
અ મને લાગે છે, પહેલા તો અત્યારે તો શું છે કે અ ક્યાંય તો આપડે અ મુસાફરી કરવી હોય તો પહેલા તો એ વિચારવું પડે કે આપડે કેવી રીતે અ ક્યાં જવાના છીએ અને કેવી રીતે જવાના છીએ. અને કા તો આ-આપડે જાતે જઈએ છીએ કે કાં તો કોઈ ટ્રાવેલ એજન્ટની તો આ આપડે સલાહ લઈએ છીએ કે એમના એમના દ્વારા જઈએ છીએ. તો એ પહેલુ આપડે જરૂરી છે જાણવું. અને એના માટે આપડે અ બરોબર યોજના બનાવી જોઈએ.
હમ, બરાબર છે. એટલે પેલા હા, હા, સાચી વાત છે. ક્યાં જવું છે અને કેવી રીતે એ સૌથી પેલા નક્કી કરવું પડે.
હમ.
જેમ કે હવે આપડે મ કોઈ એજન્ટ સાથે જવાના હોઈએ તો એ કઈ રીતે એની ડીલ થાય છે કેટલા દિવસની ટૂર પેકેજ હોય છે, અ ત્યાં જમવાની શું વ્યવસ્થા સા છે, અથવા રહેવાના રૂમ્સ કઈ રીતના છે, એ બધું ટૂર એજન્ટ અથવા ટ્રાવેલ ઓપરેટર સાથે નક્કી કરવું પડે. ઘણીવાર આપ આપડે જે જગ્યાએ, જેમ કે કશ્મીર જવાના હોય, ગુલમર્ગ ફરવા મા ટે તો આપડે જે સમયે જવા માંગીએ છીએ, એ સમયે ત્યાં બરફમાં રમવા મળશે કે નઈ? એ પણ જાણવું ઘણું જરૂરી છે.
ત્યાંનું હવામાન કેવું હશે? હા.
બાકી જે પર્પઝથી આપડે ટ્રાવેલ કરતા હોઈએ કે બરફમાં રમવા જવું છે, અને એ સમયે બરફ પદ નઈ મળે તો પછી આપડુ આખું ટ્રાવેલ નકામુ જાય. હમ, હમ, હમ. એવું ઘણીવાર અ જોયું, અમે ગયા હતા એ વખતે એ રીતે થયું તું કે એમાં જે ગુલમર્ગમાં ફેઝ વન અને ફેઝ ટુ બે હોય છે. બરફમાં રમવા માટે તો ફેઝ વનમાં જનરલી એ સમયે બરફ હોય, પણ એ વખતે ત્યાં હતો જ નઈ.
હમ્મ, હમ્મ.
તો હવે તો ક્લાઇમેટ ચેન્જને લીધે પણ ઘણું આ રીતનું થઈ શકે છે. પણ આ બધી વસ્તુ પણ થોડો પાસ્ટ ડેટા, હિસ્ટ્રી એ પણ જોવું પડે કે, કયા દિવસે બરફ જતો રે છે કે ક્યારે મળે છે. હા, એટલે એ પણ આપડે બે-ચાર વર્ષની હિસ્ટ્રી થોડી ચેક કરીને
હા, હવામાન વિશે પણ તો પૂરે પૂરી જાણકારી મેળવી લઈ લેવી જોઈએ. કારણ કે અમે હમણાં થોડા વખત પેલા જ નેપાળ ગયા તા, ને તો અમાય અમે અ કોઈ ટ્રાવેલ એજન્ટ થ્રુ જ ગયા તા. તો પણ અમે અમે પણ એ બધી જાણ કારી મેળવી લીધી તી, ત્યારે અમને કહ્યું હતું કે, ત્યાં થોડો વરસાદ પણ હશે અને ઠંડી પણ હશે. એટલે એ પ્રમાણે તમારે કપડા અ છત્રી રેનકોટ વગેરે સાથે રાખવા પડશે. અને સાચે એવું જ થયું કે અમે પોખરા પોહોંચ્યા અ મારી સાત દિવસની ટુર હતી અને પોખરા અમે પહોંચ્યા, ત્યારે ખરેખર એકદમ અ હવામાન ખરેખર અ વધારે પવન અને વરસાદ પણ આવ્યો એટલે અમે બધી વસ્તુ સાથે જ રાખી તી. જેમ કે, છત્રી, રેનકોટ વગેરે રાખ્યું તું. અને થોડા ગરમ કપડાં પણ એને કીધું કે જરૂર પડશે. એટલે એ રાખ્યા તા. એટલે તકે તકેદારી હતી એટલે જરા પણ વાંધો ના આવ્યો. અમે ક્યાંય પણ હેરાન ના થયા. અને સરળતાથી ફરવાની પણ મજા આવી એવું થયું.
હા બરાબર છે. સાચી વાત છે. ત્યાંના હવામાનની તો અ આપણે પેકિંગ કરતી વખતે જ જાણકારી હોવી જ જોઈએ. અને થોડુંક આપણેે અ જે અનએક્સપેક્ટેડ વસ્તુ હોય એની પણ થોડી કાળજી રાખવી પડે. કે ભલે એમ તો અને ફોરેન જતા હોય ત્યારે તો ખાસ. કારણ કે આપણે જેમ ભારતમાં ત્રણ ઋતુઓ હોય. ઉનાળો શિયાળો અને ચોમાસું એવું ત્યાં નથી હોતું. એટલે ત્યાં ગમે ત્યારે વરસાદ પણ પડી જાય. તો પછી આપણે આપણી પાસે છત્રી નહીં હોય કે આપણે પછી ત્યાં અજાણ્યા દેશમાં પછી માંદું પડી જવાય એવું પણ થઈ શકે ને કે વરસાદમાં પલળીએ તો એટલે એ થોડીક આપણે એસ્ટ્રા એકાદ બે વસ્તુ લઈ જવી પડે તો લઈ જવાની. પણ આપણે સેફ રહેવું વધારે જરૂરી છે.
હમ્મ સાથે સાથે વધારે મહ મહવનું કે આ આપણા આપણા દેશમાં હોઈએ તો વાંધો નહી પણ અગર વિદેશ જવાના હોઈએ તો આપણે અ ફોરેન એક્સચેન્જ ની પણ વ્યવસ્થા રાખવી પડે. એટલે પૈસા અને એ આપડણે જાણી લેવું પડે કે કરન્સીમાં શું ફરક છે. ઈ પ્રમાણે ને આપણા દેશમાં હોય હોઈએ તો કાર્ડ તો છે જ પણ સાથે સાથે કેશ પણ રાખવી જ પડે. ક્યાંય પણ જઈએ અને ગમે ત્યારે એની જરૂર પડે તો આપણી પાસે અ પૈસા હોય તો આપણું કામ સરળતાથી ચાલી જાય. કારણ કે ઘણી વખત નેટવર્ક ન નેટવર્ક નો પ્રોબ્લેમ થાય છે. એટલે ઓનલાઈન પેમેન્ટને એવું ન થઈ શકે ક્યારેક આપણે ખરીદી કરીએ વગેરે તો એ એવે સમયે આપણી પાસે જો કેશ હોય. તો આપણું કામ સરળતાથી થઈ શકે. અને સાથે સાથે જેમ તમે કીધું હવામાન ન ફેરફાર આવી જાય. કઈ બી પલટો આવી જાય. તો આપણી પાસે જે આપણા માટે જરૂરી હોય, એવી દવાઓ પણ સાથે રાખવી પડે. જે આપણે આપણે પોતાની પાસે રાખવી જ પડે. ટુર એજન્ટ રાખે કે ના રાખે આપણે બીજા કોઈની સાથે પણ આપણી જેવા દવાઓ આપણી સાથે હોવી જરૂરી છે તો એ પણ બઉ કાળજી રાખવા જેવી વસ્તુ છે.
હા હા મને એક પ્રસંગ યાદ આવે છે અમારે એક ઓ ખાણમાં એક ભાઈ ગયા હતા ચડવા માટે પેલું હિલ્સ અરે આપણે શું કહેવાય ટ્રેકિંગ હોય ને તો હિમાલયમાં કોઈ જગ્યાએ ટ્રેકિંગ રાખ્યું તું એમની ઉંમર કઈ પચાસની ઉપર હતી તો એમની સાથે દવાઓ તો લઈ ગયા હતા તો ઉપર જઈને એમને હાર્ટ એટેક આવ્યો
ઓહો હો
તો પછી ત્યાંથી તો સિગ્નલ પણ નહીં અને કોઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ નહીં તો એ જે સોર્બિટ્રેટ નામની દવા હતી તો એમની પાસે હતી એટલે એમણે એ જીભની નીચે મૂકી દીધી અને પછી એ ચાલતી ચાલતાં ચાલતા જ એમને નીચે ઉતાર્યા કોઈના સપોર્ટથી કારણ કે ત્યાં બીજી કોઈ વ્યવસ્થા જ નહીં હતી પણ આ દવા હતી તો એટલું એમને સારું રહ્યું અને પછી હા પછી હોસ્પિટલ સુધી પહોંચી શક્યા એમ તો આજે દવાનો પોઈન્ટ જે તમે કીધો ને એ ઘણો વ્યાજબી છે અને ઘણીવાર આપણે માપ ટ માપ લઈ જતા હોઈએ એવું પણ નહી કરવું જોઈએ કેટલા દિવસ સપોઝ હા દસ દિવસ જઈએ છે. તો દસ દિવસની જ લઈ એવું નહી કાચ કદાચ પડી ગઈ કોઈ દવા અ આપણાથી વેરાઈ ગઈ કે હાથમાંથી નીકળી ગઈ પત્તું આખું નીકળી ગયું તો આપણે ઘણી બધી વધારે લઈ જવી
હા હા મુશ્કેલી માં ના આવી જઈએ આપણે ના આવી જઈએ અને ક્યારેક એવું થાય કે જે કોમન દવાઓ હોય જે બધાને જરૂર પડે એટલે એ પણ એ એવી પણ સાથે રાખવી પડે. તો એનાથી આપણું તો કામ ચાલે પણ સાથે પણ બીજું કોઈ હોય આપણા પરિવારજન કે કોઈ મિત્રો તો એ લોકોને પણ એઈ કામ લાગે એવી દવા એટલે એ પણ સાથે રાખવી જ જોઈએ અને એ એક બે નહી એટલે એક એક સ્ટ્રીપ રાખીએ
હા હા હા
તો કામ સરી જાય આપડું
બરાબર જેમ કે ઘણા લોકોને સી સિકનેસ હોય છે ને ટ્રાવેલ સિકનેસ તો એમાં ઉલટીને એવું થતું હોય છે તો એ વખત તે અમુક દવા સાથે રાખી હોય
હમ હા તમે જેમ દવાનું કીધું ને એવી રીતે સૂકો નાસ્તો એ પણ સાથે રાખવો જ જોઈએ ભલે આપણે ટ્રાવેલ એજન્ટ સાથે હોઈએ કે આપણે એકલા જતા હોઈએ પણ એ પણ સાથે રાખ જરૂરી છે એવું નહી કે એક જ દિવસ નો કારણ કે એવો અનુભવ થયો છે કે ટ્રાવેલ કરતા હોઈ અને ગાડી મોડી પડે કઈ વરસાદ આવે કઈ અટકી જઈએ કોઈ એક્સિડેન્ટ થાય
હમ.
તો એ વખતે પણ જો આપણી પાસે થોડું ખાવાનું કાઈ હોય તો આપડે કઈ આપણું કામ ચાલી જાય એમ કઈ સાવ કઈ ન હોય એની જગ્યા એ કઈ હોય તો સારું પડે
હા હા સાચી વાત છે અને ખાસ કરીને જ્યારે બાળકો અથવા ઘરડા લોકો ટ્રાવેલ કરતા હોય સાથે અથવા આપણે પોતે પણ ને શું કમ ભૂખે મરીએ તો આ રીતે રાખવું જરૂરી જ છે. હમ એ સિવાય મને જે લાગે છે ને કે એક સેફ્ટી નો ફેક્ટર પણ ધ્યાનમાં લેવો જોઈએ જેમ કે દિલ્હી ફરવા ગયા હોઈએ
હમ
તો અમુક સમય પછી આપણે રાત્રે બહાર ફરવાનું ટાળવું જોઈએ કાયાકિ કે ત્યાં લેડીઝની સેફ્ટીનો ઘણો મોટો પ્રોબ્લેમ છે.
બરાબર છે. હા.
એવી જ રીતે ત્યાં રિકષાવાળાઓનો પણ વિશ્વાસ થતો નથી
હમ
એ રીતનું જે લોકલ જે લોકલ ડાયનેમિક્સ હોય છે. ને
હા હા એને પણ બહુ ધ્યાન રાખવા પડે હા
ચીમ ધ્યાન રાખવું પડે નહીં તો ઘણી વાર ટુરિસ્ટ લોકો આવી રીતે અ અણ જોઈતી અણ જોઈતી તકલીફમાં
હા હા હા હા છેતરાઈ પણ જાય લોક હો થી ત્યાંના લોકો થી કોઈ રિકષા વાળા થી તો એ પણ તકલીફ છે. સાથે સાથે આપણી પાસે જે પૈસા કેશ કે કાર્ડ જે પણ આપણે સાથે રાખીએ છીએ એ પણ સાચવીને રાખવું જોઈએ કારણ કે ઘણી વખત એવું થાય છે. કે હોટલોમાં પણ આપણે જો રોકાયા હોઈએ તો પછી લોક આપણી પાસે હોય ન હોય એવું થાય તો ઘણી વખત એમાંથી વસ્તુઓ કા તો પૈસા તમારા જતા રે તો એનું પણ આપ આપણે ધ્યાન રાખવું પડે એટલે જો તમારી પાસે થોય તો સાથે રાખો કા તો એવી જગ્યા એ રાખો કે જે બીજા કોઈના હાથમાં જલ્દી ન આવી શકે
હા અને મારા ધારવા પ્રમાણે ભલે રૂમને રૂમ નું આપડી પાસે ચાવી હોય પણ આપડી જે દરેક ઇન્ડિવિજ્યુઅલ બેગ્સ જે હોય એને આપડે હંમેશાં પેડલોગ થી કે નાના લોકથી બંધ રાખવી જ જોઈએ કે જેથી એ ઉગાડી નહીં શકે કોઈ
હા હા એટલે એ સાવચેતી રેય ને આપડા પૈસા કે જે પણ આપડી કિંમતી વસ તુઓ હોય એનું આપડે ધ્યાન આપડે પોતે જ રાખવું પડે હમ કારણ કે ઘણી બધે ઠેકાણે હવે મન પણ જોયેલું છે. કે ત્યાં ઘણી ઠેકાણે લખ્યું હોય કે ખિસ્સા કાતરુંથી સાવધાન કા તો બી બી વર ઓફ પીક પોકેટસ કે બધે કારણ કે હવે જ્યાં પણ ટુરિસ્ટ જગ્યા હોય અને ભીડભાડ હોય ત્યાં લોક લોકો લાભ ઉઠાવતા જ હોય છે. પછી એક ખિસ્સા કાતરૂ હોય કે ચોર હોય એટલે એનું પણ બહુ ધ્યાન રાખવું પડે કે જ્યાં પણ જઈએ ત્યાં પડે આપડી વસ્તુઓનું ખુબ જ ધ્યાન રાખવું પડે
હા સાચી વાત છે. અને તમે આગળ જે વાત કરી કે કેશ રાખવા જોએ સાથે તો એમાં મને અનુભવ એ થયો હતો કે અમે આંદામાન નિકોવાર ફરવા ગયા તા તો ત્યાં બીજી કોઈ બેંકના એટીએમ કાર્ડ ચાલતા જ નહોતા ખાલી એસબીઆઈ ન ચાલતું હતું
ઓહો
એવું છે એટલે અમુક આવી રીતે ટાપુ કે એવી જગ્યા હોય જ્યાં આપડે ફરવા જતા હોય ત્યાં આપડે નોર્મલ લેન્ડ ઉપર જે ફેસિલિટી હોય એવી એક્સપેક્ટ ના કરી શકીએ એમ હા ઘણું બધું લિમિટેડ હોય છે એસએસ એટલે કેશ પણ રાખવા પડે અને આપડે એ અમુક બ આટલા કાર્ડ છે. તો આપડે ત્યાંથી ઉપાડી લઈશું એ રીતે પણ એની પર પણ રિલાય નહીં થાય આપડે પહેલાં પ્રોપર હવે તો બધું ઇન્ટરનેટ પર અવેલેબલ છે તો આપણે પ્રો પર રિસર્ચ કરીને જ જવું જોઈએ અને જે રીતે થતું હોય ને એ રીતે કરીએ તો આપ પડું ઇઝીલી આપડુ ટ્રાવેલ
થઈ શકે હા અને યાદગાર બની જાય પણ જો કોઈ પછી એવા અનુભવ થાય તો પછી આપડે જિંદગીભર એનો વસવસો રહી જાય કે આ આપડે વિચાર્યું નતું અને આવું થયું એવું
હમ બરાબર તો તમારી સાથે વાત કરીને ઘણી મજા આવી અને ઘણું બધું જાણવા મળ્યું અ ધન્યવાદ તમે આટલી બધી સારી વાત કરી હલો